હલો તેશ શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં છું
શું ચાલે બાકી
બસ કઈ નઈ હવે જો રજા ચાલે છે એટલે રજામાં તો તમને ખબર હોય નાનમકડા બાળકો અને બધાને નવો નવો નાસ્ તો કઈ ને કઈ આમ એવી વાનગીઓ એમને જોઈએ આમ સાદું ભોજન તો એ લોકો આપણે બીજા દિવસોમ કે રોટલી અને શાક જ ખાવાનું છે પણ હવે રજાઓ છે એટલે રજામાં તો એમની નવી નવી ફરમાઈશો હોય
હા એ તો છે મેં પણ સારું સારું ખાવાનું જોએ એમ એક ન તો એવા ટેવાય ગયા છે કે મમ્મી હમ સોતાવા તે બસ આખો દિવસ આમ ભૂખ લાગે એટલે આમ સારું સારું વાનગી જોવાયેલ કરે
બિલકુલ કુલ સાચું કહ છો તમે
હમ
કઈ ને કઈ એવું જોઈએ કે શું બનાવ્યું છે એવું તો હવે કઈ ને કઈ નવું બનાવો હવે કાલે પણ ખમણ એને એવું બધું બનાવ્યું હતું પછી વરસાદ આવતો હતો એટલે કે ચીલડા બનાવો તો ચીલડા બના્યા અને આમ રોટલી શાક તો એમને જમવા નથી એની એની બજા બીજી કોઈ પણ આમ વાનગીઓ હો એવી કઈ અલગ નવીન હોય ને એજ બનાવો એવું કે છે
હા એ તો છે આમ છોકરાઓને તો આમ જાત જાત ન એમની પછાડી આપે ભી આમ લાગે શેફ બની જતા છે
હા બિલકુલ સાચું કવું છ તમે અ જોઓને બધી જગ્યાની અલગ અલગ વેરાયટી હોય છે અને બધા સિઝનનું પણ અલગ અલગ ફૂડ હોય છે આપણે ઠંડીમાં કેટલી બધી વાનગીઓ ગરમા ગરમ બનાવીને ખાઈએ છીએ ગરમીમાં પછી એ જ આપણને અ થોડી બદલાઈ જાય છે એમાં જેમ જેમ કે ગરમી આવે તો આપણે વધારે પડતો કેરીનો રસ ને પૂડી ને એવું બધું બનાવતા હોઈએ છે જયારે કે ઠં શિયાળામાં આપણે ખીચું ને અ કેટલી બધી એવી વાનગીઓ જે આમ ગરમા ગરમ ખાવાની
હા બધ આમ થયો ને એટલું સરસ સરસ હવે તો બધી વા ી બને ને કેટલા સારા સારા બધા મસાલા બની ગયા છે કે આપી આ નાખેને તો એ લોકો ન આખુંમ શું કે ભોજન જ અલગ બની જાય આમ લાગે કઈ આમ અલગ દીસ બની
બિલકુલ સાચું કરશો તમે અને હવે યુટ્યુબ આપણે યુટ્યુબ એક શીખવાનો એક એવો સારો જરિયો બની ગયો છે ને જેને જેમને સારી કુકિંગ ન આવડતી હોય ને એ પણ યુટ્યુબ પરથી જોઈ જોઈને અ કેટલી બધી વાનગીઓ બનાવી શકે છે બાળકોને પણ ખુશ કરી શકે છે ઇટાલિયન પછી ચાઇનીઝ અ બધા જે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે બધા જ પ્રકારની વાનગીઓ આપ આપડે યુટ્યુબ પર ના હે
ી હવે તો એમ લાગે કે કઈ નિનીશા ખા યને એ લોકો ને આમ કઈ ટેસ્ટ કઈ મસાલો વસાો નાખીને આપી દીધો ને તો એટલે આટલું આમ ચટાકતી ખાઈ દઈને આપણ તોડ મ થોડું આપણને ી સારું લાગે કઈ ન ચાલ મહેનત કરી પણ એટલીસ્ટ એ લોકો ના પેટમાં કઈ તો સારું ગયું આમ
ક છો તમે અને હા અ કેટલા બધા હવે તો જોઓ ને અલગ અલગ થી મેગી મસાલા જેવું ઉદાહરણ છે એવું જ કેટલાય બધા પેરી પેરી મસાલા આમ બધા જે અ જે ફાસ્ટ ફૂડમાં વપરાતા જે મસાલાઓ છે એ પણ રેડીમેન્ટ હવે તો મળી રહે છે તો આપણે જો ઘરે કોઈ એ પ્રકારની વાનગીઓ બનાવીએ અને એમાં એ ઉમેરીએ તો પણ આમ એનો સ્વાદ વધી જાય છે
હા એ તો છે આમ હવે તો બહ સરસ મને પોતાને બી બ આ કુકિંગ નું બહ જ બહ જમ શોક મ નલી હતી તો ત્યાર મને આમ કુકિંગ નો બહુ શોખ એટલે મન તો હું આમ સારા સારા કઈ આમ કુકિંગ કોમ્પિટિશન હોય તો હું તો એમાં
બરોબર બહ સારું સરસ વાત છે આ તો જો આવું કે છે કે મહિલાઓને તો એને કુકિંગમાં એક્સપર્ટ થવું જ જોઈએ કારણ કે આપણને ઘર ઘરનું બધું અ સંભાળવાનું પછી કોઈ પણ મહેમાન આવે અને જો કુકિંગ આપણને આવડતું હોય આ પણ એક સારી સ્કિલ છે જો આપણને કુકિંગમાં આપણે એક્સપર્ટ હોઈએ તો કેટલા બધા હવે તો અ હાઉસ હોલ્ડ હા હાઉસ હોોલ્ડ એવા મળી રહે છે કે આપણે ઘરેથી પેકિંગ ટિફિન સુવિધા કે ઓનલાઈન સ્વિગીનો ઉપયોગ કરીને આપણે પણ એવો મતલબ કોઈ બિઝનેસ હા નાનું આમથું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ તો ગૃહિણીઓ માટે જો કુકિંગ સ્કીિલ તો બહ વધ પ્રદાન રૂપ છે એક હોવી જ જોઈએ એક સ્ત્રીમાં
હા એ તો છે ભાઈ આમ સારા સારા પ્લેટફોર્મ બી છે ભાઈ કે ભાઈ આપણે કઈ ટેલેન્ટ આપ બતાવી શકીએ એમ એમાં તો આપણે કઈ કરવાની જરૂર ત બલે આપણી જે મહેનત જે આપણું આવડત હોય એ જ આપણને બતાવવાનું છે
બિલકુલ
છે ભાઈ મને ભી મને શોખ છે ને હું તો આવાજ નાલા નાલા કઈ આ હોઈલ પ્રોગ્રામ તો હું તો પાર્ટિસિપેટ કરું ભલે એમાં આપણને જેટલું આવે સ્લોલોઆમ
બિલકુલ સાચું કહ છો તમે જેટલું આપણે હા કરી શકીએ એટલું તો આપણે કરવું જ જોઈએ અને નવીન નવીન વાનગીઓ બનાવવાનો શોખ તો ત્યારે જ હોય જયારે આપણે બાળકો પણ ડિમાન્ડ કરતા હોય મને પણ બેકિંગ કરવાનું પછી હવે તો જો કેટલા બધા બેકિંગ પ્લેટફોર્મ કેક બનાવવાનું એવ પણ એ એટલું સારું એ થઈ ગયું છે કારણ કે નાના નાના કોઈ પણ ઉજવણી હોય છે એ બધામાં કેકનોો ઉપયોગ કરે છે તો આ પણ એક બેકરીનો જે બિઝનેસ છે એ પણ બહુ સારો બિઝનેસ છે આપણે ઘરેથી કરી શકીએ છે અને એમાં પણ બહુ સારી ઇન્કમ જનરેટ કરી શકીએ છે
હા એ તો છે કમાવા માટે તો બહુ બધા પ્લેટફોર્મ કઈ ટેલેન્ટ બતાવા માટે બી બહુ બધા છે એમ
અને જો આપણે ઘરે જો બનાવીએ છેીએ રોટલી અને એવું બધું તો તો એક વખત રોટલી વધી રહે છે તો એ વધેલી રોટલીનો પણ આપણે કેટલી પ્રકારથી ઉપયોગ કરી શકીએ છીએ એને શેકીને પછી અ તળીને પછી અ નાસ્તા જેવું બનાવી શકીએ છીએ પછ
હા તો એના પર પીઝા બનાવી શકીએ કે પાઈ સ્પ્રંગ ર સ્પ્રિંગ રોલ ભી બનાવી શકીએ આપણા પર છે કે આપણે એને
જે છે આ છોકરાઓને બહુ ભાવે છે આવું બધું તો એકદમ તમે સાચી તો આપડે ઘરેથી જ પણ કેટલી બધા એવા ફૂડ હોય છે એમાં થોડું વેરિએેશન કરીને એનો થોડો અલગ ચીઝ થોડું આમ સારું એના ઉપર ડેકોરેટ કરીને આપણે બાળકોને આપીએ તો એ લોકોને પણ ખાવામાં પણ રુચિ લાગે અને એ લોકો પણ ખુશ થઈ જાય અને આપણેે પણ સંતુષ્ટ થઈ જઈએ કે ના આપણેે જે બનાવ્યું એ બાળ કોઈ સ બહુ સ તે જમી લીધું
હા તો છોકરાઓ બી આપણે કે ભાઈ અમારી મમ્મી કેટલું આપ સરસ બનાવે ટ આપણને બી આમ કેટલું સરસ લાગે ચ
એ સા અચછું ખુશો તોમેં
હમ
હવે તો જો કે કેટલા આમ સ્કૂલોમાં પણ આવ પહેલા તો અમારી સ્કૂલમાં તો અમારે એટલે બાળકોની સ્કૂલમાં તો એવું છે કે કારણ કે એમનો સમયગાળો વધારે છે એટલે રોટલી અને શા તો કમ્પલસરી રાખેલું છે અને એક દિવસ શનિવાર ના દિવસે એ લોકોને છૂટ હોય છે એ દિવસે એ લોકો કઈ પણ તો કોઈ પણ અ અધર ફૂડ લઈ જઈ શકે છે
હા અમારે ભી એવું જ છે એમ બી બધા સ્કૂલોમાં મોસ્ટ ઓફ આવું જોએ કે ભાઈ સન્ડે સોરી સેટરડે હોય તો એને એક સેટરડે એને છૂટ આપે એમ કે ભાઈ તમે કઈ આમ બનાવીને લ લે ના તો તમે જોજો હવે તો સ્કૂલ ન બી કેવું બધ સ્કૂલમાં બી કુકિંગ શી ફડ્યા એ લોકો ન બી આમ અંદર ન શું કે એ લોકો ન પ્રોત્સાહન વ તો એલકો ભી હમ અ નલી નલી સ્કૂલ માં જોજો છોકરાને આમ કઈક વસ્તુ ખાવાનું લઈને આવવાનું કે નેલકોને બી આમ બનાવવાનું આમ બતાવે કે આવી રીતે બનાવવાનું આમ
બિલકુલ સાચું કહો છો તમે તો આ તો એકદમ સાચી વાત છે કે અને એ લોકોમાં હવે તમે જોઓ છો અ પણ જેમ તમે કહો છો મેં પણ અમારા સ્કૂલમાં છોકરાઓના સ્કૂલમાં એક વખત એક એક્ઝિબિશન હતો જેમાં છોકરાઓ પોતે અ એટલે વિદાઉટ ફાયર કોઈ પણ આમ કરી શકે છે ને કોમ્પિટશન તો એમાં તો એ સેન્ડવીચ પાણીપુરીને એવું બધું બનાવીને એ લોકોએ સ્ટોલ લગાવી હતી તો એ પણ એક સારો એ લોકો માટે અનુભવ હતો કે જો કે કેવી રીતે જરૂરી નથી કે આપડે અ કોઈ આમ સ્કીલ કોઈના પણ
ઓછું નહી હોય હા એ લોકોને બી ખબર કે ભાઈ આપણે ભી કઈ આમ કરી શકીએ
હા એટલે કેટલા બધા આ કેટલા બધા આઈટી કરેલા હવે આપે જો કેટલા બધા વાયરલ થાય છે આઈ કરેલા કોઈ પણ એન્જિનિયર હોય એ લોકો પણ કેટલી સ્ટોલો લગાવે છે ફૂડમાં એ લગાવે છે તો આ એક સારો બિઝનેસ થઈ ગયો છે તો એને પ્રમોટ કરવા માટે પણ અને એને છોકરાઓમાં બતાવવા માટે પણ આવું પ્રકારની એક્ટિવિટી સ્કૂલવાળાઓ પણ કરાવે છે
હા એતો છે જોઈએ હવે મારે ભી હવે એક છે હમણા ફોર્મ ફિલઅપ કર્યો છે એમાં હવે થોડુંક આમ વધારે આમ થોડક હે છે હાઈફાઈ જેવું છે હવેમાં ફોર્મ ફિલઅપ કર્યો છે એના ફોર્મીચ ફાઈ હડરેટ કરવાના હતા એ ફોર્મ ફિલઅપ કર્યો છે હવે પાંચ થ શું થશે હવે જોઈએ મને બી હવે એ જ વિચાર આવતું છે કે એમાં અમે શું નવું કઈક યુનિક બનાવ એટલે મે બી આમ રોજ આમ નવી નવી કઈક કેમ વાનગી બનાવતી રવું આમ ઘરે એટલે એમાંથી મારે ભી સિલેક્ટ કરીને કઈ બનાવાનું છે
કુકિંગમાં કર્યો છે બો સારું છે પણ એવું છે કે જે એટલે ટ્રેડિશનલ ડિશ હોય એને તમે જેટલું નવીન પ્રકારથી પ્રેઝન્ટ કરવાનું તમે ટેલેન્ટ ધરાવના તો ઈ વધારે સારું હોય છે
હા બસ આજ દિમાગમાં તો આજ વિચારેલું છે હવે જોઈએ થોડુંક આવે એમ
હા તમારાથી વાત કરીને બો સારું લાગ્યું ને ફરીથી
ચોક્કસ એ બનાવીને પછી પછી સારું બનશે તો મેભી તમને રેસીપી મોકલા
હા હા જરૂર ચલો ઓકે